હલો
હા ભાઈ બોલો
આપડે દસ મિનિટ હુંધી વાત કરવાની હે
હા
ઓકે
હા ઓકે ડન ભાવ બેઠકાવા
ગુજરાતી માં જ બોલવાનું ઓકે વોકે ના બોલાય
હા બોલો
અને આ કેવું ચાલે
હસ્તો હસ્તો બોલો
આથું આ તું ધીમે બોલવ્યા
હા ધીમે ધીમે બોલ અને ધીમે ધીમે કર
હા.
અને પછી આપડો કોક વાત કયરી આગળ
અંબિકા વા અંબિકા વાયું કેઉ
એમન હમ આ તો હું દિશાંત બે જણા આયા હતા બે જણા આયા અને માલપુડા થઈ આયા તા. હું પછી દિશાગલે
હા દીસા કે ક મુવીસ ક વિચાર કરું
ના દિશાન્ત
હા
પછી એ ગિયા માલપૂડા માલપૂડાથી તો જુવા ગયા જુવા જ પાછા ઘેર આય ઘેર આવીને નાયો ને પછી આગળ આવે
છું હતી કાઈ
સારું હતું
જોુઈ ને આયો
ના લે નટિ ગયા
તો પછી
ખાલી એમનેમા હોય
એવું
હમ
ચેમ નોધાયયા
હવે અરે એમને નતા ગયા પછી ના ગયા અમે
એવું હે
બરોબર
કરીશું પક નવાજુની
ચાણ હોય નાંબા જુનુ
નવાજૂણી થશે એટલે ખબર પડી જાય
નિમય એમાઈ એકકાઉન્ટ મા આગળ બધુ માંગ્યુ મગજ નવા જુનું છે હા
સારા ચાલુ થઇ જાય એકાઉન્ટ ચાલુ થઇ જાયને
હ
પછી ડાયરેક્ટ ઓનલાઈન એપ ચાલુ થઇ જાય એટલે પછી તારા અદરે પૈસા આવી જયા હોય તો ટેન્શન લેવાની કોઈ જરૂર નહી
કંતાડો આ હુ
કટાડો તો આવશે હો પૈસા કમાવા માટે
હમ
કરીએ હાલો
હમ
હલો
કુવર
હાલો એવું બોલે યા હ હલો
હા
હલો
બોલ
હલો
બોલ
હલો
હભરાતું નહી હું કે
હમ નોકરી જવાનું ભાઈ છે સવારે
બરોબર
બરોબર
હમ
હવે નોકરી જ કરી પછી થશે પ મળું કાલ પ રવવારની રજા
હમ
પછી કોક થાય પછ કહીયે કોક બરોબર
હમ
રહીવા ની ર ગયા આપડા એ રવિવારે જો હવે એવું નહીં
બરોબર
બરોબર પછી કોક્કડ શું રવિવાર ની રજા હોય તો થાય ને ક ભાઈ ના થાય
હમ
અંગ્યાબડી
વબર
રવવાની રજા આવો ને પછી એક વખ થાય પછી કોઈક આવે એટલે થઈ જાય
હમ
પછી કો કાાગળ વિ ચડી હલોો
હમ
પછી આતા તકલી જાય ગ બરોબર
હમ બરોબર
પછી હ ન નોકરી જવાનું હ આપણા
હમ
નાબરી
હમ
પછી આપણે ટેબલ વેબલ સાફ કરી
હમ
કોલેઈ અન સધ રૂટું મારોવા કેવવાણું આ કરાયા
હ હ હ રૂર પવાનું હોાઈએ
હા બિસ્કીટ ને ગલ્લે ગલ્લે રૂટ મારવાના હોય
એવું હ
હ
ખાવા પડે કછ લંભલતા અી
દસ પંદર જે ખાવાય મળી જાય આટ આજનો તો આજ આટલો જ રૂટ હતો એટલે તો હું ઉતરી ગયો છ
બરોબર
એટલા માટે
હમ
આત્નો અય લૂટ હતો
બરોબર
એટલે પ હોય ટેન્ન લેવાવું નું એટલે ઉતરી ગય કમ થઈ ગયું એટલે પ ઘેર બેેર ખાઈ બેઈ અને પછી આવતું રહ્યું
હમ
બરોબર
બરોબર
પછી ભાઈ એવું જાજુ કોમ નતું એટલે પ આવતું ર ઘેર આવીને ખા પ જવ પાવકડીને પછી કોઈ નઈ પછી પાછો પા હોો આવ્યો ને પછી એમ ના એમ થયું
બરોબર
પછછી કરીએ પછ હા વાત કરીએ પછી આગળ જઈએ પછી ભાઈ કોમ હોય તો કે જે બીજું કોઈ કોમ નહી પછ આપડો પક્ષપત થાય એટલે એના હવાનું પછી કરો આનું બધું ફમ કરશે બરોબરર વિચારીએ આપડો હપટ બોપટ ઉડે એટલે જોવાના વિડીિયો કોલ કરવાના પછી આવું આવું રેવાનું પછી આમામાં જવાનું પછી કોઈ કરવાનું નહી
થવું તો જુઓ ક
એ તો થઇ જશે
ચણા પછી કટ્રો આવે તો પી પ ના પછી
હમ
ને કચ હાર પલાય મ જ તું તું નાકિ ડાયરેક્ટ સીધે સધા બમાઈન
કેવું એમ
તમ કંટળ આવે કે ના પીલી આવે આમાં તો ચપળ ચપડ ચપળ ચપળ કરવાનું
હ કરીએ કોક
બોલોો
કેવું ખ્યાલ હખ
ચાલ આયા અમદાવાદ જવાની ચ્છા હા
એ હું હોયમ અમદાવાદ ઉ લ આપલા એક ભાઈ બહેને નોકરી રાખાવ મ
ક
એક ભાઈ બણ નોકરી
એવું
હટ એ જો તરા ભરીને ભાઈ છૂટો થઇ ગયો બોલો
જો અમદાવાદમાં ચોચી સાઈટ
રાગા રાગા બોલ
અમદાવાદજી સાઈડ
અમદાવાદ માં આપડ જમલપુર જવાનું હતું
હા
એ પછ લઈ જ પ ટ દાળ ભરે છૂટો થઈ ગયો બ કરવાનું કે હજી
ચમ સુર થઈ ગું
ખબર નહી ગયા ડાયરેક્ટ
અમદાવાદ ડાયરેક્ટ ગેરા તું
હા
હલબ
ડાયરેક્ટ છૂટો થઈને ડાયરેક્ટ મા ફોન આવ્યો કે હ છોટા હથી લાવ છોટા હા લાવને ડાયરેકને કીધું હા બરોબર આપડે છોટા હા લ તો આપડે કમાણી થવાની છે હજાર પંદરસો રોજ મળવાના છે
હમ
પશ્ચિમ ક હાાર કે હ હાર હાર ત નોકરી ના કરાય એ મને માં બધું પૂરું થઇ ગયું એમ હજાર પંદરસો કમાય તો એનું અકળ ઉડ્યા કર
નાજ કરવી પણ બે હાજાર તે હજાર મળીએ બ થઈ ગયા
હમ નોકરી ના કરાવ પછી
નાચ કરણ
એટલા માટે પછી એક મા સુૂટું થવું હ થઇ જ ત આટલાની જગ્યા ના જ ત પને ગાડી લાગ
રા રા લવું કર
આટલો અમદાવાદ જયો
હુકમ
એ ર જો ફાઈના ઘેર માસીન તો
બરોબર
ગાડી ચલાવાની હ એલા માટે જઓ હમ એટલે એટલે દ પંદર હજાર પગાર મળી રહે એટલે આપે ચાલી ર એટલે બધ કો વાત થઈ જાય
બરોબર
ચાલે પાઈ એને દસ મિનિટ કરવાનું હોય એટલે જોને ગરનું ગરનું કવામાં
હમ
એ ત્યા
બરોબર
પછી એમમ કોમ ચાલુ ને ચાલુ રે એટલે એનું કોમ થઈ જાય દસ પંદર હજાર પગાર પડવામાં એટલા માટે અને એનું કંકજ હારું એટલે એના માટે મ થઈ રાખ્યો હો બરોબર
હમ
એટલે કોઈ વધવા વાો એવો નથી
આપણે એક ગાડી શીખવી પડશે એ હ
ગાડી શીખવા માટે તમારે પરગ કરવાની જરૂર નહીિ આપડે બે હજાર ભરી એ અને ચીખી લેવાની
એ મજ ખ પડે એ પીલી સાઈડ મસ્ત શીખવા વાળો ભાઈયો બધો બધો મસ્ શીખ ગાડી પોતે હ દે ડાયરેક હાઈવે ઉપર
હાલો
હમ
ગાડી શીખવા બરો બોલો પણ તું શોંતિ શોંતતી થી બોલ કહી ત આમજર નહી પડતી જ તના
હા તું શંતિ મોળ ઉલે હમ
એ એકદમ ધીર અવાજ થી બોલવાનું
બરોબરર
આમજ પડી
હમ
બે કટ કરું બીજો કરું
હલો